હલો હલો શું બેન તમે મારો અવાજ આવે છે. હા આવી રહ્યો છ આજે આપ આપણે આ વિશે વાત કરીશું કે આત્મનિર્ભર બનવાનું છે. આત્મનિર્ભર બનવાની ઓળખ
હા
હલો
આત્મનિર્ભર બનવું એ તો ખુબ જ મહત્વનું છે કારણ કે હાલની આજની જનરેશનની વાત કરીએ તો દરેક છોકરીને બનતી જ જોઈએ છે એ પોતાના પગ ઉપર ઉભી રહે છે અને એના ખર્ચાઓ તો આરામ થી કાડી શોખ મોજ વાળું જીવન જીવે છે.
હા આપડે એક વાત કહીયએ તો તમે સાંભળો હા હું તમાને એજ કહું છું આત્મનિર્ભર બનવાની ઓળખ નો અર્થ થાય છે સ્વલંબી બનવો આ એક એવી માનસિકતા અને સ્થિતિ છે જેમાં વ્યક્તિ કે સમાજ પોતાની જરૂરિયાત અને નિર્ણયો અને આર્થિક ઉત્પાદનો માટે અન્ય કોઈ પર નિર્ભર રહેવાને બદલે પોતાની ક્ષમતા પર ભરોસો કરવો જોઈએ આર્થિક સ્વતંત્રતા કોઈ અન્ય આવક તો કે મદદ પર સંપૂર્ણપણે આધાર રાખ્યા વગર પોતાના પગે ઊભા રહે. ઉભા રહેવો જોઈએ આત્મા વિશ્વાસ અને સહાય. કોઈ પણ નવું કાર્ય કે વ્યવસાય શરૂ કરવાની હિંમત રાખવી. સ્વનિર્ણય શક્તિ પોતાનો નિર્ણય જાતે લેવો અને તેની જવાબદારી સ્વીકારવી તે એક આત્મનિર્ભર બનવાની ઓળખ કહેવામાં આવે છે. એમ કહું તો આત્મનિર્ભર બનવાનું મહત્વ તમને સમજો તો વ્યક્તિગત સ્તરે તે સમાન વધારે છે જય્યારે દેશ કે સમાજના સ્ત્રત તે અન્ય દેશો પર આયાત ઘટાડીને સ્થાનિકો ઉત્પાદન નો પ્રોત્સાહન આપે છે. આજના સમયમાં સ્વનિર્ભરતા નિર્ભતાતા એ જ પ્રગતિનો પાયો કહેવામાં આવે છે. શું તમને વ્યવસાય કે રોજગાર માટે આત્મનિર્ભર બનવા માટે કઈક વિચારી રહ્યા છો?
હા તમને ખબર છે હું પણ એક બિને કરું છું એમાં હું એક એકે માલું અ પરવાહન કર છું એમાં એવું છે કે મેં નાના પાયાનું રોકાણ કર્યું છે. અને એમાં દસ પંદર સ્ત્રીઓ ભેગી થઈ ને ખાખા બનાવે છે અને એને આપણે કહી શકાય કે નાના પાયાના ગૃહ ઉદ્યોગ. એટલે આપડે એવા બિઝનેસ સ્ટાર્ટ કરવા જોઈએ કે જેનાથી રોજગારી ઉઊભી થાય દરેક સ્ત્રીઓને રોજગારી મળે. તે પોતાના આત્મનિર્ભર બને પોતે અમુકો રકમ કમાય અને પોતાનું ગુજરાન ચલાવે અને એજ એની જ વાત
ગૃહ ઉદ્યોગ જેમ કે ખાખા ઉદ્યોગ છે અથાણા છે પછી ભરત કામ છે. ભરત ગૂથણ છે આ બધા એક નાના પાયાના છે. કે તેમાં દસ થી પંદર સ્ત્રીઓ ભેગી થઈને મોટું એવું
કામ કરતા હોય છે જેમ કે મોટું પ્રોડક્શન કરતા હોય હવે દસ પંદરસ કિલો ભેગા થાય. એ લોકો ખાખરાઓ કેટલા કિલો બનાવી દેતા હોય છે એ એ આપડે બે નફો મળતો હોય છે. તો એ બધા નફા માંથી એ લોકોને ભાગે પડતી રકમ ફાળવવામાં આવે છે. છે અને એ લોકો પોતાના પગ ઉપર ઉભેલી કહેવાય છે. કારણ કે એમનામાં જે રહેલી આવડ અને કળા અને એ બુદ્ધિ ચતુર્ય છે. એના એ લોકો વસ્તુ ના વેચે અને વસ્તુ ને બજારમાં મોકલી છે અને એ વેચા એને જે પ્રોફિટ થાય છે તેનાથી પોતાના શોખમોજ વાળું જીવન જીવે છે તમારું શું કેવું છે એના વિશે?
સાચી વાત છે આ જમાડામાં એવું એક પણ ઘર નથી કે જ્યાં આત્મનિર્ભર ન બન્યા હોય આત્મનિર્ભર તો આજે સમજી લઈએ તો વીસ વર્ષની ઉમર થી લઈને એસી વર્ષના મા દાદી સુધી ના બધા આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરે છે. કે આપડે આપણું કામ જાતે કરી લઈએ. તો બીજા કોઈને કંઈક ટેન્શન આપવાની જરૂર રહેશે નહી. અને આપણા ને પણ હેલ્પ રે અને બીજાને પણ સારું લાગે શું કેવું તમારો રોજ રોજ કોઈને કઈક આપણે કેવું હોય તો આપણાને અકચત થાય કે આપડણે રોજ એને કહીએ તો એને ન ગમશે પણ આપણેે ખુદ આપણા પગ પર ઉભા રહીયએ તો આપણા ને પણ મજા આપણા શખમજ પણ પૂરા થાય છે આ જમાનો છે કે આપણે જો આત્મનિર્ભર નહી બની છે. તો કોઈ વ્યક્તિ આપણાને દબાવી શકે. છે. પણ જો તમે આત્મનિર્ભર હશો. તો તમે ખુબ આગળ વધી શકો છો. તમે તમારા મનના નિર્ણય લઈ શકો છો. મનના નિર્ણય લેવા. એ જ વ્યક્તિ એટલે આત્મનિર્ભર. જે પોતાનું વિચારે, અને બીજાનું પણ સારું વિચારે. તેને. આત્મનિર્ભર કહેવામાં આવે છે.
હા! તમારી વાત સાચી છે. કારણ કે, હા! હાલની પીઢીની જે છોકરીઓ છે, તે બેંક નો. કહે છે. અથવા નાનો મોટો કોઈ વ્યવસાય કરે છે.
હા! ઓપરેશન સિંદુરની વાત કરી, તો એમાં જે બે સ્ત્રીઓ. કે આપણા ભારત ને બચાવ્યું છે. અને બીજી વાત કરીએ તો, આપડા દેશના. નાણાં મંત્રી પણ દ્રૌપદી મુર્મુ ના જ છે. એટલે સ્ત્રીઓને આપડણે પાછળ ગણી શકીએ નહી. પુરુષોની સરખામણી સાથે જોઈએ, તો સ્ત્રીઓ પણ હવે પગ. ર બની છે તે પોતાનો ખર્ચો કાઢે છે. એટલે એવું જ નથી કે. ની કમાણી કરવી છે. પરંતુ જો દરેક સ્ત્રીઓ. નિર્ભર બનીને જોબ કર. અથવા તો સાઈડ ની ઈન્કમ મેળવે તો તેમાં એવું.
નથી કે માત્ર તે આવક જ મેળવે. પરંતુ પોતામાં રહેલી આવડતને બહાર કાઢે છે. પેલા એના જમાણમાં. તું એ. પોતાનું કામ ઘરે જ કરે. ચૂલામાં રોટલા કર્યા કરે. અને ઘરના કામ કર્યા કરે. કપડા ધોવાનું. પાણી ભરવાનું. હવે તો સુવિધા. ક વધી છે. હવેની જનરેશનની છોકરીઓ કપડા વોશિંગ મશીનમાં નાખી દે છે. દરા પોતા ફટાફટ. કરીને પ્રેશર કુકરમાં સી.
એ બાજુ વાસણ કરીને, વોશિંગ મશીન કપડા પણ ભ રહ છે. માત્ર બે કલાકમાં. એ સ્ત્રી.
અને આખા દિવસનો જે સમય હોય છે. તે પોતાના સાઈડ બિઝનેસ ને આપી શકીએ. જેથી એ પોતાની અંદરની જે આવડત છે, તેને પૈસા સ્વરૂપ. મેળવે છે પાછી. એ નહી કે પોતાના કમાડીથી બહ ખર્ચ. ચા કરે ને. એકદમ બહાર રખડું થઈ જાય. વાત ગર્લ્સ એક. કે ને શું હોય છે? કે હું પણ આઠ પૈસા કમાવીશ. મારી ગાડ છોડાવીશ મારું. ઘર લઈ. હું આટલી ફેસિલ. જીવું. એ સો મોજ જો આપણે પૂરા પાડવા હોય તો, આપડણે મહેનત કરવી પડે. એક જ સમયે અન કરવા પડતા હોય છે. શું કેવ છે તમારું?
સાચી વાત છે બેન. એવું જરૂરી નથી કે, આપડે જોબ કરીએ તો જ આત્મનિર હમણાં જોઈએ તો, જયારે નાનો જ બાળક હોય એ વરસ. પછી ચાલતા શીખી જાય તો, એના મનમાં તો એ આત્મનિર્ભર જ બન્યુ બરાબર છે. કે હું મારા પગે ચાલી શકું છુ. જે છોકરી સ્કૂલ ટુશન એની મમ્મી મૂકવા જતી હોય, અને પછી એ વેહિકલ ચલાવે છે, તો એને એમ લાગે છે કે હું આ બની ગઈ છુ. અને હું જાતે સ્કૂલ ટુશન યા કોલેજ જઈ શકોું છો, જે મમ્મી લોકો છે. એ મોબાઈલ માં કઈક નવું ટ્રાય કરે છે. અને મોબાઈલ પરથી કઈક વેબસાાઈટમાં પૈસા કમાવાનો સ્ત્રોત એકઠ્ઠો કરે છે. એ પણ એક આત્મનિર્ભર બન્યા બરાબર જ કહેવામા આવે છે મમ્મી લોકો માટે મોબાઈલ યુઝ કરવું થોડુંક મુશ્કેલ છે. પણ એ ટ્રાય કરીને પણ જે એમાંથી બધું સ્ત્રોત મેળવે છે. અને પોતાને આત્મનિર્ભર બનવાનો મોકો એક આપે છે. જયારે દાદી લોકો છે ત્યારે ઘર પણ આવી જાય છે. તેમનાથી ઉઊભું ન થવાતું હોય, તો પણ કોઈને દુઃખી કર્યા વગર ઈ જાત તે જાતે એનું કામ કરી શકે છે, એના મનમાં એ પણ એક આત્મનિર્ભર જ છે. કે હું કઈ નથી. કરતી પણ કોઈને હેરાન તો નથી કરતી હું મારું મારું તો કરી લઉં છુ. આ અનેક અનેક નાની નાની વાતે અમુક અમુક ના સમય અનુસાર વયની ઉંમરમાં જે કઈક હોય છે એ પોતાની જાતને આત્મનિર્ભર સમજે છે, અને સમજવો જ જોઈએ બારની કટ્રીમાં જોઈએ. દેશોમાં તો શું છે, પંદર વર્ષ ના થાવો ફિફ્ટીન યર્સ ના ધાવો એટલે તમારે ઓટોમેટિક મમ્મી પપ્પા થી અલગ રહેવાનું અને જાતે જમા કમાવાનું અને જાતે જમવાનું બનાવવાનુ આ આત્મનિર્ભર ના સ્ત્રોત ની શરૂઆત છે. જેમ કરીએ તો આગળ જઈને એ વ્યક્તિને મુશ્કેલ ના પડે કોઈના પર ડિપેન્ડ ન રહેેવુ પડે ને આ જમાનામાં કોઈના પર વું એ બહુ મુશ્કેલ કામ છે, એના માટે આત્મનિર્ભર તો બનવું જ જરૂરી છે.
હા મારા મત પ્રમાણે પણ એજ કેહેવાય કોુ વ્યક્તિ એના આગલા સ્ટેમને ભરે છે. ધારો કે એ જે સ્તર ઉપર છે, તેના ઉપલા સ્તરે પહોંચે છે તો તેનામાં આત્મનિર્ભર કરરતા અવશ્ય આવવાની જ છે મને તમારા સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું કે જો આજની છોકરીઓ આત્મનિર્ભર બનશે તો જ આપણું ભારત દેશ ચાલશે અને હવે તો ભારતમા પણ મોદી સરકારે એક નવુ મેન્યુફેક્ચરિંગ હબ ઇકોનોમી પૂરું પાડ્યું છે. જે અમદાવાદમા શ
બ
નું રોકાણ પણ કર્યું છે, જેમાં આપણા ગુજરાત ના વસ્તીમા જેમ કે યુવાનો છે ભાઈઓ છે બહેનો છેએ, બધાને
સારી રોજ પોતાની આવડત ને કંપની લેવલ લઈ આવે અને એમાં સારામા સારું વિદેશમાં ધંધો કરે હવે તો મોદી સરકારે પણ અમદાવાદમાં આ મોટું ઈકોનોમિક હબ શરૂ કર્યું છે. જેમાં દરેક યુવાનો ભાઈ બહેનો ભેગા થાય છે, પોતાની આવડતને દેશ
છે તો તે માટે આપણે નવીન વસ્તુઓ જાડવી જોઈએ નવી ટેકનોલોજીઓ અપનાવવી જોઈએ. પોતાની અ
સાચે બેન મને તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો અને થેન્ક યુ. તમે મને આટલું બધું જ્ઞાન મેળવ્યું અને મને પણ સારું લાગ્યું થેન્ક યુ બેન.
થેંક્યું.
હમ્મ.